હા
હેલો
સા હેલો હા અવાજ આવે છે હા હા આવે છે બ
હા તમારો અવાજ નહીં આવતો બે ગ્રાઉન્ડ નો વધારે અવાજ આવે છે
બાર સાઈડ આવે્યો છું હવે અવાજ આવે છે
હા થોડું થોડું આવે છે
હા બરાબર તો હા એ થોડુક અવે એવું સાઈડમાં રસ્તોને એવું છે ને તેના કારણે આવું બધું થાય છે
બરોબર શું કરી રહ્યા છો તમે આજે શાંતિ મજામાં
હા બસ શાંતિ હાલ તો કોલેજ જઈને આવ્યા અને પછી થોડુંક જમ્યા અને નાસ્તો તો બેઠા છ થોડા ફ્રી જ છીએ અને આગળ પરીક્ષા પણ આવી રહી છે તેના માટે થોડી ઘણી તૈયારી પણ ચાલુ છે
બરોબર કે કીધ લાવ મેં પ પાટ્સણ ગયા હતા મારા માસીના ઘરે કીધો લાવો મારા હસબાઈને ફોન કરીએ તો સારું લાગે
હા હા પાટસન ગયા એ હમ હ
હેલો
તમે વાત ચાલુ રાખજો મારે એક કોલ આવી રહ્યો છે તેના માટે
બરાબર હ તો એ કેવા મામાંગતો હતો કીધું આપડે છે ફરવા જઈએ તો સારું લાગે જેમ કે આપણે કિનર બાજુ જઈએ દ્વારકા બાજુ જઈએ સોમનાથ બાજુ જઈએ જેમ કે ગિર અને જંગલોમાં જઈએ તો મસ્ત મસ્ત એવા પ્રાણીઓ એવા વૃક્ષો લીલસો જેમ કે એવા બધા જોવા મળે પણ એમાં એવું હતું હો જે આપણે જે સારી જગ્યા ફરવા જઈએ તો ત્યાં કામ સારું હોય ત સારા આવે લાગે એવું આપડે કહી શકીએ કે જેમ કે આપડે બધા જઈએ તો સારું લાગે કેમ કે તમે તૈયાર થયો પછી અમે તૈયાર થ થઈએ હેલો
હા હા બરાબર
હા તો કીજ આપણે ફરવા ફરવા કહું છું કે તમે આપડે બધા ફરવા જઈએ ફ્રેન્ડ બધા તો સારું લાગે
હા હા એ પણ વાત સાચી છે એની તો તેના માટે આપડે ઘણી બધી તૈયારી પણ કરવી પડશે તો પહેલાં તો આપણે થોડાક કપડાં તો લેવા જઈશું કાલે એવો કંઈક આપણે પ્રોગ્રામ રાખીએ જેમાં બે ત્રણ ત્રણ જોડી જેવા જે ફોરા કપડાં આવે સિમ્પલ કપડાં તેવાને લઈ જઈશું જેનાથી કોઈ પણ વજન પણ ન રહે મેં આરામથી ફરી ફરી પણ તો કે નાઇટી વગેરે જેવા કપડાં જે પતળા કપડાં આવે તે કરીએ તો સારું એમ
હા હા વાત હા તમારી કેવી વાત સાચી છે જેમ કે આપણે કપડા ની ખરીદી કરીને જો ફરવા જઈએ તો નવા નવા કપડા પહેરવાનો આનંદ આવે જેમ કે આપણે બધા મિત્રો ભેળા જઈએ ત્યાં કપડા લેવા ત્યારે બહુ બધુ કામ હોય છે જેમ કે આપડે બધા જઈએ ત્યારે સારું લાગે અને સ સારું ભાડું ને બધું આપતા પણ આવે
હા એ પણ બરાબર વાત કરી અને પોતાની પર્સનલ તરત ગાડી લઈ લીધી તો પણ સારું રહે ખર્ચો વગેરે ઓછો જ આવે
હા હા વાત સાચી
હેલો હા હા
જેમ કે આપણેે પોતાની ગાડી લઈ જઈએ તો ખર્ચો ઓછો આવે આપડું જેમ કરરવું હોય તો જેમ ખરા અને જેમ આપડે આ પાછો પાછો ભરાય અને ઓછું ભાડુંમાં જો પછે તે તે કરે જેમાં કર્યું હોય એમાં કરાયને સામાન ત કોઈને જાવું હો ફરવા તો પણ જઈ શકીએ
એ પણ બરાબર વાત છે અને થેડુંક એવું કઈક તો જમવાનું પણ લઈ લીધુ કે જેના થી એ ફોર ફોર તે લાંબા સમય સુધી રહી પણ શકે અને એવા વિસ્તારોમાં પણ ફરવા જ જ જ્યા પોતે ચ ચાર પાંચ મિનિટો બેસીને મસ્ત આરામ થઈ અ કેમ્પિંગ કરી શકે કેને એવું બધું કરી શકે જેનાથી આપણને એકદમ ફીલ પણ સારું આવે ને યાદગાર દિવ દીવસો બધાય
હા વાત સાચી છે જેમ કે આપડે ઘરે જેમ નાસ્તા બીજો લએ તો ભી ત્યાં મોઠ થઈ જાય અરાર હોય તો પણ આપડે એવું કોઈ લાગે ના આપે સારો ટાઈમ ને બીજો સજવાઈ જાય નાશો કરેલો હોય ત્યારે મન મને ના થાય હા ચાલ મોડાઈ જમીને તો બી ચાલે આવે
આપડે બને ત્યાં સુધી તો થોડુંક એવું ઘલું જ જમવાનું લઇ જઈશું બહાર નું કોઈ ખાય શું નહી કારણ કે તેનાથી ખર્ચો પણ વધારે થાય અને અત્યારે તો જમાના પ્રમાણે બધું સારું પણ હોતું નથી ક્યાં કહો એવું ખાવામાં કદાચ થાય જાય તો આપણે ફર ફરી પણ ના શકીએ અને કાંઈ બીમાર થઈ જઈએ તો તેનો પણ ખર્ચો વગેરે બધું આવી શકે અને ત્યાં મજા પણ ના આવે આપડે ફરવાની એક કદાચ કોઈ મિત્ર બીમાર થઈ જાય તો બીજાને પણ એવી ફરવાની મજા ના આવે તેના માટે આપણે થોડીક દવા પણ વગેરે જેવું લઈ જઈશું જેનાથી સારું રહે
હા હ દવામાં તો એક સરકારી નોકરી દરોજ સરકારી દવા ત્યાં ત્યાં શું દવા ગવી શું ના સારી તબિયત સારી બધ થઈ જાય એવી દવા પણ આપશે જો આપે દવા પળલી જઈએ તો આપને સારું લાગે કેમકે આપીમા પડીએ દવા લઈએ સારું તરત થઈ જાય ને જેમ ફરવું હોયને એમ ફરાયને જેમ રજા કરવી ને એજા કરી
આપણે કઈ દવાખાનામાંથી દવા લઈ જશું જેનાથી સારું રહે છે કે કોઈ ખર્ચો વગેરે આવે હ સરકારી દવાખાને અત્યારે તો સારી જો હોય છે કે જેઓ પ્રાઇવેટ દવાખાનાઓ કરતાં પણ કારણ કે તે અમુક પ્રાઇવેટ દવાખાનામાં કેવું હોય છે કે જે એક્સપાયર દવા થઈ ગયેલી હોય તે પણ પડી હોય છે અને તે કોઈ દર્દી લઈ જાય તો તેના કારણે ઘણું બધું કોઈ નુકસાન વગેરે પણ થઈ શકે અને અમુક લોકો જીવ પણ ગુમાવી દે છે આવા કારણે આવા કેસોમાં
જેમ કે આપડે દવા લઈએ એક્સપાયડ થયલી હોય પણ આપ આપી દે જે ડેટ મારેલી હોયેટ લઈ એ બધી આપતા હોય છે તો આપડે એવી ના લઈ શકીએ સારી લ તો ભી આપડે રોગ્ય કેન્દ્ર છે હ લઈ જઈએ તો પણ આપડ વાંધો ના
હા એ પણ વાત સારી છે કે તેનાથી કોઈ દવા ગળ હોય તો સારું રહે કોઈ બીમાર પણ ન પડી અને ફરવાની ઉપર આપણને વધારે મજા આવે એવું જ કરીએ અને કોઈ ગાડી વગેરે કઈક સારી શોધીશું તે લાંબા સમયે સફર થથી પણ તે કામચ લાગી શકે એ ગાડી કોઈ ઈનોવા વગેરે છે ચેક કરીશું આપણેે જે ભાડે કદાચ મળતી હોય કા તો કોઈ મિત્ર વગેરે ની મળતી હોય તે પણ ચેક કરીશું
રા મિત્રડી છે જે ગાડીમ છે એઠીકજે હવે હમણાં ત્રણ દિવસ જ છોડ નવી લાવી છે એ પણ મને કતો હતો આપડે બધા પ્લાન કરીએ તો ફરવા જઈએ અને ત્યાં ફરવા જઈએ ા હવે ગાડી છે કે બંધ થ બ બ જ મજા આવે જેમ કે નવી ગ ફ મજા આવે ના એ નવી ગાડી લઈ જઈ હતી બી વાંધો ના જે જવું હોય ત્યાં જ થાય ને જે પહાડો વિસ્તારોમાં ત્યાં ચડાવી હોય ત્યાં પણ ચડી શકે
હમ હા એ પણ વાત સારી છે આપણે બને ત્યાં સુચવું કોઈ હ અત્યારની કોઈ એવી જે બે ત્રણ વર્ષમાં જ ખરીદેલી ગાડી હોય ટીવી રહી જઈશું જેનાથી સારું પરફોર્મન્સ પણ આપણને સારું રહે તો બગડવાનો તો વાંધો જ ના આવે જેના કારણે થોડુંક ભાડે આપણે લગભગ લાવવી પડશે અને કદાચ કોઈ મિત્રને એવું પાસે હોય તો એ પણ લાવીશું તો ઓડ સારું ર કોઈ મિત્ર પાસે ગાડી હોય મિત્ર ને પણ લઈ જઈશું અને ડ્રાઈવર તો લગભગ આપણેે બધા છીએ જ જેના કારણે હા
મારો મિત્ર જ કેતો હતો કે જેમ કે આપડ મારી ગાડી લઈ જએ તો આપડું ડીઝલ ખર્ચ જો તમે આપજો ને પણ ગાડી મારી તો પીધું કોઈ માનંધતો નહી કે ડીઝલ ખર્ચો જે અમારા ભાગમાં આવતું હશે પણ અમે આપીશું તારે કશું ખાલી ગાડી ગાડી લઈને આવવા નું ખર્ચો એ અમારું પણ સારું ભાડું બચે અને સારો વધારે ખર્ચો ના થાય વધારે ખ તે પણ ફરી શકાય જેમ કે દ્વારકા જવું હોય તો જવાય પસી ત્યાં બીચ આવેલો છે ત્યાં દરિયા કિનારે ફરવુ ત્યાં ફરાય દરિયા કિનારાની બાજુ માં ગેટ દ્વારકા આવેલ છે ત્યાં ફરવુ હોય તો ફરાય અને ત્યાં એક નાગેશ્વર નું મસ્ત મોટું મંદિર આવે ત્યાં ફરવું હોય તો ફરવે ને ત્યાં ગોપી ચાળ કહેવામાં આવે છે જેમ કે ત્યાં ફરવું હોય તોય ફરાય જેમ અલગ અલગ બો સારી મજા આવે
હા એ પણ વાત સાચી હા આપડે તો એવું જ કરશું તેવા એરિયામાં જઈશું કરવા વગેરે કે જ્યાં વાતાવરણ પણ એકદમ ઠંડુ હોય ને અવાજ પણ જે બહારના સાધનો વગેરેનો અવાજ ન આવતો હોય ને જે પક્ષ પક્ષીઓ વગેરે નો અવાજ આવતો હોય તેવા એરિયામાં આપણે જઈશું એના કારણે આપણને ફરવાની પણ મજા આવીને કોઈ ફોટા વગેરે પણ લેવા હોય તો તે પણ લઈ શકે છે કુદરતી નજારો હોય
હા વાત સાચી છે જેમ કે આપણે ગામડા વિસ્તારમાં જઈએ ત્યાં કાઠિયાવાડ ની અંદર ત્યાં પણ આપણુ સારું આપે ત્યા રેવુ હોય તો રઈ સકાય ત્યા નાવુ હોય તો નહીક ત્યા મસ્ત ફેશ થઈ ત્યાં આગળ જવું હોય તો પણ જઈ શ જેમ કે નાના ગામડાઓમાં નેહળા હોય છે ત્યાં પણ ત્યાં જઈને આપણે નાઈ ફેશ થઈને ત્યાં નીકળવુ હોય તો પણ નીકળી શકાય આપણે
હા એ પણ વાત સાચી આપણેે તો હા એવા જગ્યા જ જઈશું જ્યાં નાઈટ ત્યાં રહેવાની થાય એવું આપણે કઈક પ્લાન કરીશું જેથી કઈ વાંધો ના આવે રાત્રે ત્યાં સુઈ જવાનું અને નાઈ ધોઈને પાછું એને આપણે સફર ઉપર નીકળી જવાનું બધા મિત્રો હોય એટલે ત્યાં પણ મજા આવે આપણને
હા
બીજો તો પ્લાન કરીશું આપડે તે પણ
હે
બોલો બોલો
જેમ કે આપડે બધા ફરવા જઈએ તો પણ સારું લાગે જેમ કે બધા મિત્રો બધા હોય ત્યારે એક ફોટા પાડવા મા વ્યસ્થ તો હોય પછી એક ગાડી ચલાવવા વ્યસ્થ હોય પછી એક તો બો બીમારમાં વ્યસ્ત હોય જેમ એક આગળ બેસવા માટે બેસતો હોય એક બારી બાજુ બેસવા વ્યસ્થ હોય કેમ કે અલગ અલગ બધા એવા દોસ્તારો હોય ત્યાં એવા તો બોઉ મજા આવે એક મસ્તી કરતો હોય જોવા મળતો હોય જેમ કે મસ્તી મસ્તી કરતા કર તા જઈએ ત્યારે બોઉ મજા આવતી હોય જેમ કે વરસાદી વાતાવરણ હોયને ત્યાં ફરવાની બો
હા એ પણ વાત સાચી કહીં તમે આપણે પણ હા એવા જ દોસ્તારો જોઈએ કે જેમાં ગાડીમાં બેઠા હોય પણ એકદમ જેટલો સફર હોય ભલે કે પાંચસો કિલોમીટર કે એક હજાર કિલોમીટરનો સફર હોય તો પણ એને આપણને એવું ના લાગે કે આ બધો લાંબો સફર છે એવું જ લાગવું જોઈએ કે સફર છે અને એવા મિત્રો સાથે વાતો કરતા કરતા જઈએ મજાક મસ્તી કરતા કરતા જઈએ તો સારું આપણને પણ કંટાળો વગેરે ના આવે સફર કરવામાં આ બીજી જગ્યાએ જે ફરવા લાગ જગ્યા હોય ત ત્યાં પણ આપણે સારી
હા વાત સાચી છે જેમ કે આપ અને અલગ અલગ ડ્રાઈવર બદલતા રહીએ અલગ અલગ રીતે ગાડી આપતા રહી તો પણ એક વ્યક્તિને જે આપતું હોય એમને પણ કંટાળો ના આવે જે રીતે આપડે લાંબી સફર કરી હો તો કરી શકીએ કંટાળો ના આવે